હ
હલો.
હેલો, અવાજ આવે છે મારો?
હા હા આવે છે આવે છે.
હા, શ થ તમારે?
બસ મન બહુ ધીમો આવે છે તમારો અવાજ.
હલો.
હા હલો.
હું હ
હા હા આ આવ.
હા.
બોલો કેવું ચાલે?
બસ બસ બધું સારું જ ચાલું જ.
બરાબર.
હા તમે શું કરો છો?
બસ કઈ નહ.
તારું નામ પરી હ ને?
હા હા અને તમારું?
હેમાની બરાબર, ક્યાં રહો છો તમે?
એ અમદાવાદ.
હમ બરાબર.
તમે?
હ નડ્યાદ.
નડિયાદ કે? તમે મતલબ શું કરો છો અત્યારે?
કોલેજ ચાલુ થશે અવે થોડાક એક દિવસમાં. ચાંગા ચાંગા અને રેડિયોલોજીકલ ફિલ્ડ.
ટેકનોલોજી?
હમ રેડિયોલોજી.
હમ.
તમે?
હલો.
હલો.
હા બોલો.
હા હું કીધું તારે તેમાં છું.
હમ.
હોય કેવું ચાલે ભણવાનું?
બસ મસ્ત.
બરાબર. બાકી ઘરમાં બધા મજામા?
હા બસ બધા જ મજામાં હવે જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે.
તમારે બનાવવાની?
ના ના મારે નથી બનાવવાનું.
હા. બરાબર.
મારા મમ્મી બનાવ છે‌.
હમ, તમે ભણો છો હજી?
હા હું સેકન્ડ ઈયર માં છું.
કઈ આગળ?
આપણે રાણીપ માં શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ.
તો એ એમ બી બી એસ માને?
શું એ કોણ એમ બી બી એસ મા?
તમે રેડિયોલોજી કરો છો ને?
હા રેડિયોલોજીક છે એમ બી બી એસ નઈ પેરામેડિકલ.
હમ. બરોબર.
હ, એમાં બધા રિપોર્ટ્સ હોય ને એક્સરે સીટી સ્કેન્સ એમ આર આઈ બધા.
હા.
પણ એ ફિલ્ડનો સ્કોપ ભી બોઉ સારો છે.
હા હા, તમારો બી મસ્ત.
હા.
મેં વિચાર્યું હતું પણ યાર એમાં પેલું કેવું. સ્ટ્રેન્થ વધારે જોઈએ ને પેલું એક્સસાઇઝ ને બધું કરવાનું હોય, એટલે.
ના એવું નથી મારી ખુદની સ્ટ્રેન્થ એટલી નથી.
અરે. મેં એ જ જોઈને ના લીધું, એનું ફેમિલી બી કે કે ભાઈ સ્ટ્રેન્થ જોઈએ એમાં.
ના ના મારે મારું ખુદનું વેટ ફોર્ટી ટુ જ છે.
ઓ બાપા.
હા ના એવું કઈ નથી છે. આ એ વસ્તુ છે કે સ્ટ્રેન્થ નહી પણ તમારે ખુદને ફિટ હોવું જરૂરી છે.
હમ્મ.
હા. હા.
બરાબર.
હમ્મ.
આપણે બેઠાઈશું તો બીજાને થશે તમારા આમ તો ઓછા.
હા.
તો કઈ કોલેજમાં છો તમે?
અહી ચંગા ચાલુ છે.
હારું છે તણે?
હા.
એ તો બહુ સારી કોલેજ છે ને, મેં એવું સાંભળ્યું છે.
હા હા મસ્ત કોલેજ છે.
બીજુ કોલેજમાં એવું જ હોય એટલે બધી બી સારી લાગતી હોય.
હા.
જે સ્ટડી કરતું હોય એને જ ખબર હોય.
હા, એમ ને એ તો બધે આપણે પારોલમાં જઈએ તો એ લોકોને જ ખબર આપણને બહારથી લાગે કે એન્વાયરમેન્ટ ને બધું બહુ મસ્ત છે પણ અંદર સ્ટુડન્ટ્સને જ ખબર હોય.
હા એ સ્ટુડન્ટને જ ખબર હોય કે શું છે.
એજના પણ હવે કેવું અમે જે કરીએ છે. હું માઈન્ડ સેટની વાત કરું તો એ નથી સારી પણ એન્જિનિયરિંગ ને એ બધું બહ સારું છે, ચાલો સર મે એન્જિનિયરિંગ કરાવે બહું સારું.
અચ્છા. હા ત્યાં બી છે ફિઝિયોથેરેપી હે ને ચારુસતમાં?
હા છે મારી ફ્રેન્ડસ કરે છે, ફિઝિયોથેરાપી.
હા પણ મેં ત્યાં પૂછ્યું તું મને ઓફર બી આવ હતો પણ મને ફીસ બહુ વધારે લાગી હતી ત્યાંની.
હા હા ફીસ વધારે નામ છે એટલે ફીસ તો લેવાના જ.
હમ્મ. ઇન્જિનરની એમણે મને એક લાખ પાસ હજાર કીધું કે.
હમ્મ, હું જે કરું છું એમાં નથી બહું ફીસ. સાઠ હજાર છે, સાઠથી સિક્ટિય ફાઈવ થાઉઝન્ડ સમથીંગ.
મારે જવાય.
કેમ કે આ આ ફિલ્ડમાં કેવું છે. ફીસ બહુ નથી અને સ્કોપ વધારે છે અને લોકો બહુ ઓછા કરે છે આ કામ. એટલે ફ્યુચરમાં બહુ જ કામનું છે.
હા રેડિયોલોજી મતલબ બહું ગીનેલા ચૂનેલા લોકો કરતા હોય છે.
બઉં જ બઉં જ. આમાં ખુદના ક્લાસમાં જ પરાણે ત્રીસ જણાય નહીં.
અમારે તો અમારા ક્લાસ માં ત્યાંસી લોકો છે.
હા આ તેની જ તમે જે કરો છો ને એને બઉ આમ સ્કોપ વધારે છે એટલે કેવું કે લોકોને ક્રેઝ છે કે કરાય જેવું છે એમ.
હા ડિમાન્ડ છે પણ એટલું જ સામે ઘડતર બી છે અમને એ લોકો.
હા હા એ તો છે.
જેટલા પૈસા બી નથી આપતા. હા, ઇન્ટર્નશિપ કરાવે.
શું કરવાનું?
અમારે તો એવું હોય કે, સેકન્ડ યરથી સ્પેશયલ ટ્રીપ કરવાનું ચાલુ કરી દેવાનું, અને થર્ડ યર થી બહારના ક્લિનિકમાં પોસ્ટિંગ લેવાનું.
બરાબર, તમારે થઇ ગયું, બાર પોસ્ટિંગ લેવાની.
હવે સેકન્ડ યર મારું પતિ જશે, સપ્ટેમ્બરમાં પછી ચાલુ થશે.
બરાબર.
તો અમારા કોલેજ ની જ જે ઓપીડી છે, ત્યાં જ વર્ક કરવાનું.
હમ. અમારે એવું જ હતું, પણ ફર્સ્ટ યરમાં જ એવું હતું, પછી તો બહાર મોકલતા હતા. સેકન્ડ યરથી.
બરાબર. બહું એમ કંટાળી જવાય છે, આખો દિવસ.
તમારી તો કોલેજ ચાલુ હશે ને?
હા, ચાલુ જ છે ને એમ.
હ, તો તો કંટાળી જ જવાય ને, એક તો જઈને આવવાનું પછી કામ
હા, એ જ.
હજી મારે ચાલુ નઈ થયું, એટલે ચાલુ થશે, એટલે એવું જ થશે.
બઉ જ બર હાલત હોય, કરવાનો, કોલેજ જ કોલેજ નો ટાઈમ જ એટલો બધો હોય છે.
એજ ને આટલો તો સ્કૂલનો નહિ હોતો, કોલેજ નો બહુ ટાઈમ હોય છે.
હા, એ જ લાગે કે, સ્કૂલ તો સાત થી બાર માં પતી જાય, આ તો પતાવતા જ નથી.
તા ચાર વાગ્યા સુધી બેહારી રાખે.
અને હું જ્યાં રહું છું, ત્યાંથી તો મને કોલેજ છવ્વીસ કિલોમીટર પડે છે.
તા સ્કૂલથી ય ખરાબ હોય છે, કોલેજમાં તો લાગ્યું, કોલેજ જાય એમાં જ ઈન્જોય કરીશું? કશું થ
ના, કઈ કઈ જ ઈન્જોય નથી થતું. સ્પેશિયલી આપણે મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડ વાળાનું તો બિલકુલ નથી થતું.
બિલકુલ નતું, એ લોકોને નવરા જ નિમલતા એ લોકો
આપણા માટે ઓલવેઝ રૂલ્સ ની બુક ઓપન હોય.
હા, પછી કહે, તમે બહારની એક્ટિવિટીઝ માં ઇન્વોલ્વ નહી થતા હોય. તમે ટાઈમ જ ની આલતા.
કશું કરવા જ નથી દેતા.
એજ એજ પ્રોબ્લેમ છે, કરવા જ નહી દેતા.
હવારે. દર દર વસ્તુ ના રૂલ્સ હોય છે, ફોન યુઝ કરો, તો ફોન આપી દો. સો રૂપિયા ફાઇલ.
વાપરે.
હું બો હેરાન કરે, એપ્રન નથી કર્યું, વીસ રૂપિયા ફાઇન. એ આજ તો બસ એટલું જ સારું છે કે, કુર્તી નથી પહેરવાનું કેતા.
એ કહે છે, શાંતિ રાખો.
આ બધી કોલેજમાં જ છે, એવું કોઈ મૂર્તિ કમ્પલસરી કરેલી, પણ અમારે એવું નથી.
હ, મેડિકલ ફિલ્ડમાં તો કુર્તી હોય જ છે.
હા.
બ
કોલેજ એ.